હલો કેમ છો મજામાં.
મજામાં છું તમે કેમ છો?
એકદમ મજામાં. આજે આપડે છે ને હવે આપણે શાળાઓ શાળાના જીવન વિશે આપણે વાત કરીએ. વાતચીત કરીએ કે જ્યારે આપણે શાળામાં ના ના હતા તો બરોબર ત્યારે આપડે શા. અ એ શાળા એ જવાનું ગમતું નહી મારી મારી હ જો ખાસ વાત. કરુ તો મને તો ભણવા જવું ગમતું જ નહી સ. કા કે સવારે સવારે આપડે વહેલું ઉઠવું ને. એ ખુબ જ આમ તકલીફ પડે મારે સવારે વહેલુ. પછી સવારે મમ્મી પરણે આપણને અ ત્યાં મોકલે શાળા એ જવા માટે અને એમ આપડે આ આંખોમાં જી તો નીંદર હોય ને પછી આપણે જતા હોય સ્કૂલે આમ આ થોડુંક આમ. અજીબ લાગે આપડે અને આમ પછી ભણવાવામાં અત્યારે એ સમયે શું છે. મન નો લાગે કારણ કે આપડે આખો નીંદર હોય ને.
હું.
બાળપણમાં તો શું આપડે નાના હોય એટલે આપડે મજા નો આવે. ભણવા કરતા શું છે મને પેલું રમત ગમત નો બહુ શોખ હતો. કે હું કોઈ પણ મારા જેવા ઓલા છોકરા હોય ને. જો તો એમ જ કહ્યું ઓની પાસે જ‌ઉ તરત એમજ પૂછું. કે ચાલ ભાઈબધ આપણે રમવું છે. તો કે હા ચાલ રમો છે તો હું અમે મને વધારે સાથ તલી રમવું બહુ ગમે પકડમ પટી કે ને તમને. ખબર હોય તો તમારા રમ્યા હોય તો બાળપણમાં એકા બીજા ને આપડે. પકડવાના હોય એટલે એ મારી સૌથી ફેવરિટ અ રમત હતી પકડમ પટ્ટી. પછી શાળા ના દિવસોની હું.
હા હાલમાં શું છે ગુજ. હાલમાં બી સરકારી શાળાઓ છે તેમાં પેલા કેવું હતું કે અમારા મેડમ આવે ને ભણાવીને જાય ને એટલે કેમ કેલે કયમ રેગ્યુલર નહી ચાલતું એમ. બરોબર પછી હાલના શાળાઓમાં તો હવે બહુ શૈક્ષણિક એમ કાર્ય બહુ સારું થયું છે. હવે તો છોકરાઓને રમત ગમતમાં બી બધુ શિક્ષકો હવે આગળ આવવાનું મોકલે છે. પને પ્રેક્ટિસ માટે બી કરાવ છે અને ભણતર બી હવે બધાનું હારું જ છે. પેલા જેવું ન અમારા ટાઈમ પર કેવું હતું. કે મેડમ આવે અમે પેલા હાજરી આવતા અને પુરાવીને પહી ઘરે નાહી આવતા એમ. જયારે ખબર પરીક્ષા ચાલે ત્યારે
હમ.
લો, પરીક્ષા ચાલે ત્યારે ખબર અમે જતા, હાજ એબસને પ્રેસેનટ પુરાવી ને પહી ઘરે ડાયરેકટ . હવે પેલા જેવું નહી રહયું.
અમે લોકો તો શું અમે લોકો તો શું કરી કે અમે લોકો છે ને સવારે સ્કૂલે જઈએ ને પછી જેવી રિસેસ પડે ને રિસેસ રિસેસ ત્યારે અમે લોકો તા રહીએ સ્કૂલે.
બરોબર.
તરત જ સ્કૂલેથી નીકળી જઈએ, તરત રોકાઈ નહી પછી અડધો દિવસ સ્કૂલ એટેન્ડ કરીએ પછી સક જતા રહીએ. પછી બીજોશ સાડા ના દિવસો ની વાત કરુંને, તો મારા સાડાના દિવસોમાં રોજ કે મને આમ ખુબ આમ મજા આવતી, જયારે હું એન્જોય કરતો ત્યારે, અને એ હમે બાળપણના જે દિવસ સો છે ને, એ હવે આપણા જીવન માંથી જતા રહ્યા. એટલે એને હવે આપડ પાછા આપડા ચીડ જીવનમાં ન આવે.
પેલાની પેલા, પેલા શાળાની કઈ પેલા આપણા શાળા ની કઈ વાત જ અલગ હતી, આપડે રિસેસ પડે. પહિ રિસેસ પડીને જ આપડે બેલ પડે, એ બેલ પડેને પછી જમવાનું જવાનું, મધ્ય ભોજન જે કેવાય ને આપડે જે આવે તે તે આપડણે હવે મધ્ય ભોજન કરવા જતા, એ બધી વાત જ અલગ હતી એમ, હવે એ વસ્તુ તું કઈ જોવા નથી
એ જે સરકારી તમે જે મધ્યાહન ભોજનની જે વાત કરો છો ને, એ સર કઈ શાળામાં આપવામાં આવતું બાળકોને. એ જેરે બાર વાગે પછી જે સવર ના બાળકો હોય ને, એ લોક કોને બાર વાગ્યા પછી જયારે છૂટવાનો સમય હોય ને, કારણ કે સવારે સાત વાગ પે જઈ ને એ લોકો બાર વાગે છૂટે એટલે બાર વાગ્યા પેલા અગયાર અગયાર સાડા અગિયાર જેવું થાય ને ત્યારે એ લોક ઓ મધ્યન ભોજન આપે, બપોરનું, એટલે પછી છુટી છૂટે ને એ પેલા, છૂટે પેલા બાળકો કો ને ભોજન આપીન પછી, પછી તરત છોડી દે પછી કઈ ભણવાનું ન હોય. એટલે અમે મારા શાળા, મારા શાળાના દિવસોમાં શું છે મધ્યહન ભોજનમાં અમારે એક તો વઘારેલા, એક દિવસ વઘારેલા ભાત આવતા.
બરાબર.
પછી એક દિવસ છે ને શુક લાપસી અને બટાકાનું શાક આવતું છાલ વાળું, પછી એ દિવસ તોએ લાપસી અને બટાકાનું શાક આવેને, તે દિવસે અમને બહુ મજા આવે ખાવાની. કારણ કે જે લાપસી હોયને, એની અંદર બટાકાનું રસ સા વાળો શાક હોયને, એમાં નાખી અને છોડીને અમે ખાય, તો એમ બહુ મજા આવતી ખાવાની એમ, બે મિક્સ કરીને તમે ખાવોને. તે એ એ દિવસો તો મને હજી સુધી મને ભૂલાતા નથી.
અવે અમારા ટાઈમ પર કેવું હતું કે પેલા ખબર એમ ડ લ એલે મધ્યભોજન પેલા ખર પેલો ચવાનું જે આવે, તે પછું પેલા કોન વેચે, કયો ક્લાસ નો વર્ગ વેચે. તેમાં પેલા જે જાય તે વેચે, તે લોકો પેલા લુ લૂંટવાની કોશિશ કરે, એટલે કે પેલા જ ડબ્બુ મૂકી લેય કે, હા, ભાઈ, આ મેજ વેચા પેલુંજ વેચે એમ તેમ, એ બધું લાઈફ જ અલગ હતું, પહી અમુક દિવસ પછી, થોડાક દિવસ રીયો. પહી અમુ દિવસ પછી પ્રાાઈવેટ સ્કૂલમાં ગીયો, સી બી એસ સી બોર્ડમાં. બરોબર, સી બી એ સી બોર્ડમાં ગીયો પહી કઈ લાઈફ જ ચેન્જ થેય ગીયુ, કઇ આ સરકારી શાળા અને પછી આ પ્રાાઈવેટ સ્કૂલમાં બઉ એમ ફરક દેખાયું મને એમ એવું.
તા હોમવર્ક બી વધારે આપે, તા રેગ્યુલર ક્લાસીસ ચાલે, ડિસિપ્લિન એ બધું જોવા મયળુ એમ લાઈફમાં, ને ખરેખર એ દિવસો પાછા આપ આપણા માટે પાછા દિવસો નઈ આવે એ ગોલ્ડન ગોલ્ડન ચાન્સ હતું ને ગોલ્ડન વસ્તુ હતું, એ વસ્તુ પાછું ની આવે આપણા લાઈફમાં
એટલે એ શું છે, એ દિવસો જતા રીયાને પછી, આપડે એનો અફસોસ થાય કે, આ દિવસો તા રીયા ત્યારે ત્યારે શું આપણી પાસે સમય ન હોય એ સમ એ સમય જતો રીયો હોય. તો ત્યારે આપડે બુદ્ધિ હોય કે આપડે જો આપડે સમય આપડે વેસ્ટ કયરો તો એન્જોય કરી લીધો તો સારું હોત એમ
સારું, એમ હાચી વાત
અને આપડે જે શાળાના દિવસો હોય ને, ત્યારે આપડ જે મિત્રોને જે હોય ને, મિત્રોને બેનપણીઓને આપણે જે ફ્રેન્ડસ હોયને એ આખી જિંદગી આપણેે એને ભૂલતા નથી, એક તમે માર્ક કર્યું કોઈ વાર કે આપણે શાળાના મિત્રોને છે ને એ કોઈ દિવસ ભૂલાતા નથી. બીજા અત્યારના આપડા મિત્રો હોય તો, અત્યારના મિત્રો આપડે ભુલી જતા હોય પ શાળાના મિત્રો છે. બાળપણના મિત્રોની સાથે આપડે જે ભણાયલા હોય ને અને જે સાથે રમેલા ઓય.
હમ,
તો એ કોઈ દિવસ આપણે ભૂલી નથી શકતા. એ ગમે ત્યારે એ વ્યક્તિ મળે ને ભલે તે મોટી ઉંમરેય થેઈ ગય ને, તોય મળે ને તો આપડે એને તરત જ બાળપણ ની યાદો તરત જ આપણે એને કઈ કે, આપણે શાળાના દિવસોમાં કેટલું ઈન્જોય કરેલું છે એમ.
ને એ વસ્તુ જ કઈ અલગ હતું, આપણે સવારે જીએ, પ્રાર્થના કરીએ, પછી પ્રાર્થના કરીને મસ્ત પ્રેયરમાં જીએ પહી લેક્ચર પતે પહી લેક્ચર પતીને રિશેસ થાય. બેલ પડે બેલ પડીને પછ જમવાનું પાછું લેકચરમાં જવાનું ને હાંજ થાય એટલે આપણે ઘરે જઈએ તો ટીચર ને બાય મેમ બાય સર કરીને કે એટલે વસ્તુ જ અલગ હતું ને હાલના સમયમાં પણ અજુ બી જો અમારા શિક્ષક મળે ને રસ્તામાં કે કશે ઘરની આજુબાજુ કે પૈસી આપડે ઇલેક્શન આવે, ચૂંટણી આવે, ઘરે ગય પછી કઈ પૂછવામાં આવે તો પણ શિક્ષક મળે તેને પગે લાગીને એને એટલે સરને પગે લાગે છે, અથવા મેમને પગે લાગે છે, બરોબર, તે આપણામાં સંસ્કાર છે, જોસ શું બધું જોવા મળે પણ, અવેના જે સમય આવશે ને અવેના જે જનરેશન આવશે તેઓ શુ જોવા મળશે ની એમ ને એ વસ્તુ પાછું બો એમ અઘરું છે, એમ હવે
હા, પેલાનો આપડો જે આપડો સમય હતો ને એ અલગ જ હતો, આખો અને અત્યારનો જે સમય છે ને, એ પણ અલગ છે કારણ કે અત ત્યારના જે બાળકો છે, એ બધા ઓનલાઈન ઉપર વધારે ફોકસ બધું ઓનલાઇન ઓનલાઈન ઉપર જ બધું શીખવાડવામાં આવે છે આપડ સમયમાં શું છે કે ત્યારે ઓનલાઈન ન ક કઈ હતું જ ને એ સમય ઓફલાઈન જ બધું હતું અત્યારે બધું ઓનલાઈનમાં તમે બધું શીખી શકો મોબાઈલ થી એટલે એનું કઈ જરૂર જ નથી પેલી એમ
બરોબર
અને બીજી વાત કરી શાળાના દિવસોમાં તો મારા જે ફ્રેન્ડ મારો જે સાડા નવ અત્યાર સુધીમાં જેટલા ફ્રેન્ડ છે ને એમાંથી એક જ ફ્રેન્ડ છે જે એની સાથે હું હજુ હજુ પણ જોડાયેલો છું
બરોબર
કારણ કે, એ અમે ઘણી વાર, અમે લોકો ભેગા થતા હોઈએ. બીજા લો, બીજા તો મિત્રો કોઈ કોઈ વાર ભેગા થતા હોય, પણ આ એક પા મારો મિત્ર છે ને, અને ઈ ઘણીવાર અમારે ઓચીંતા ભેગા થઈ જાય. તો ઓ ચિંતા ભેગા થાય ને તો પછી જે બાળપણની જે યાદો હોય ને એ અમે તરત જ હોય ને, તાજા થઈએ, અમારી બાળપણની યાદો, કાપ આપડે બાળપણમાં કેટલું સાથે રમેલા, સાથે જમેલા! પછી, અમે લોકો સુ કરતા કે અ બધા ચાર પાંચ મિત્રોનું અમારૂ ગ્રુપ હતું ને, તો અમે ઘરેથી નાસ્ લઈ આવીને રીસેસમાં, જમવા માટે, તો સ બધા લોકો એ કાબીજા સાથે સેર કરીએ. તો એમાં સુ કરીએ કે, સૌ સૌથી પહેલા તો અમે ગોળ વો અ ગોળ, અ વર્તુળ કડીને અમે બેસી જઈ ને પછી એકાબીયાનો નાસ્તો જોઇએ કે તારા આજે નાસ્તામ સુ આવ્યું? તારે સુ આવ્યું એ? પછી એકા બીજા એકસેન કરીએ. કે આજે તું અ મારો નાસ્તો તારો જઉં એમાં શું થાય કે જે બીજા નગર ન નાસ્તો હોય ને. એ ખાવાની આમ અલગ જ મજા હોય આપણેે, આપડા ઘરનો જે નાસ્ સ્તો હોય ને એ ખાવાની હવે એટલી બધી મજા નો આવે, સ્વાદ નો આવે, એમાં પણ બીજાના ઘરનો નાસ્તો આપડે ખાઈએ ન, તો એટલી એમ ખુબ જ મજા આવે, આપડે
એટલે જ પેલા, હવે પેલાના દિવસો ની આવે ને સા, એ જે આપડી સ્કૂલ હતી, તે સંસ્કાર પ્રમાણે બધું બહુ મસ્ત નથી ને હવે એ દિવસો પાછા નહીં આવે જે ને જી બીતી ગયા તો બીટી ગયા પન, જે હાલમાં જે, આપણે હાથે પડેલા, જે બેચમેટ હોય, આપણા જે દોસ્ત હોય ત હજુ બી ઘણા લોકો યાદ કરે છે, ને હજુ બી આપણા જે સિક્ષક લોકો છે, એ પણ હજુ બી બહુ એમ ફેવરેટ જે હતા તે છે જ હજુ બી મલે છે, તો કેજ છે, દીકરા સુ કરો છો? એલે એ વાત જ અલગ હત
સારું આપડે એ સાળાનો ટોપિક ઉપર પર જે ચર્ચાઓ કરી તમારી સાથે, એ બદલ તમારો ખુબ ખુબ આભાર.
તમારો બી ખૂબ ખૂબ આભાર, ઓકે.